નમસ્તે બેન કેમ છો?
મજામાં છો તમે કેમ છો??
હુ પણ મજામાં છુ, આજ આપણે કારોબાર અને વ્ય વ્યવસાય વિશે પર વા ત કરીએ છે.
ખુબ સરસ વિષય છે, વ્યવસાય ના આપણા જીવન અને દેશની અર્થવ્યવસ્થા મા તે ઘણું મહત્ત્વ છે.
હા વ્યવસાયથી લો કોને રોજગાર મલે છે. અને પરિવાર નું જીવનસતર ઊંચુ
આવે છે હા સાચું નાનો વ્યવસાય હોય કે મોટો બધા સમાજને કેકને કેક યોગદાન આપે છે.
હાઈવે
હમ્મ
એકદમ સાચું તમે ક્યા પ્રકારનો વ્યવસાય વિશે જાણો છો?
સાચું ઘણા પ્રકારના વ્યવસાય હોય છે, જેમ કે કિરાણા ન દુકા ન કપડાની દુકાન ખેતી ડેરી હોટલ ટ્રાન્સપો કોટૅ ઓનલાઈન બિઝનેસ અને ઉદ્યોગ
હા સાચું છે.
સાચું છે આ જે ઓનલાઈન વ્ય ખુબ તેજી થી વધી રહ્યો છે.
હા, ઇન્ટરનેટ અને મોબાઈલ નો કારણો લોકો ઘર બેઠા વેપાર કરી શકે છે, સોશિયલ મીડિયા પણ વ્યવસાય વધવા વધારવા માટે ઉપયોગી બન્યું છે.
હા પણ વ્યવસાય સફળ બનાવા માટે જરૂરી છેને
હમ્મ મ મહેનત પ્રમાણિકતા ધીરજ અને ગ્રાહક સાથે સારો વ્યવહાર આ ચાર બાતા નો વ્યવસાય ની સફળતા નો આધાર છે.
હા ગ્રાહક સંતુષ્ટ હોય તો વ્યવસા હાઈ આપો આવે
હમ સાચું વધારો નફો કમાવાનું કરતા હુ ગ્રાહકો નો વિશ્વાસ જીતો વધારે જરૂરી છે.
હા અમારા ગાવ માં ઘણા લોકો નાના શાયરી સારું જીવન જીવી રહ્યા છે.
સાચો સ્વરોજગાર યોજના સમાયનું ખુબ જરૂરી બન્યું છે એમ યુવા પણ નવી નવી કલ્પના સાથે સ્ટાર્ટ શુરુ કરી રહ્યા છે.
સરકાર પણ નાના ઉદ્યોગ અને વ્યવસાય માટે સહાય તા આપે છે.
સાચું. યોગ્ય યોગ્ય યોજના અને માર્ગદર્શન મલ તો મલે તો ઘણા લોકોને સફળ ઉદ્યોગ જ બની શકે.
વ્યવસાય ફક્ત અ પૈસા કમાવાનું સાધન નથી પણ અ અ સમાજની સેવા કરવાનો પણ માર્ગ છે.
હમ. એકદમ સાચી વાત છે. જે વ્યવસાય લોકોની જરૂરત પૂરી કરે અને રોજગાર આપે તો સમાજ માટે, આશીર્વાદ સમાન છે.
આજે વ્યવસાય હવે એ વિષય પે વાત કરીને ઘણું શીખવા મળ્યું.
મને પણ ખુબ આનંદ આવ્યો. ફરી નયા વિષય પર ચર્ચા કરીશું.
હા. પણ અ વ્યવસાય આપનો જીવનનો આધાર છે, એમ. વ્યવસાય સુરુ કરતા તો પેલુ શુવિચાર જોઈએ?
સું પહેલા બજારની જરૂરિયાત અ સમજવી જોઈએ લોકો ન ક્યા ઉદપાદ. અથવા સેવાની જરૂર છે જાણવું ખૂબ જરૂરી છે.
એટલે ફક્ત પેસા હોવાથી વ્યવસાય સફળ નથી થતો.
ના પેસા જરૂરી છે પણ યોગ્ય યોજના અને મેહનત સમય નું વ્યવસ્થાપન અને એટલું જરૂરી છે.
હમ્મ ઘણા લોકો સુરઆતમાં નુકસાન હો ત જાય છે.
વ્યવસાયમાં ન નફો અને નુકસાન બને આવે પણ સફળ વ્યક્તિ જે છે કે હાર ન માનતો નથી અને અનુભવ- - માંથી શીખે છે.
સાચું જો વ્યવસાયમાં તે નિરાશ થઈ જાય છે એવો નહી હોય છે. તમે કોઈ સફળ વ્યવસાય નું ઉદાહરણ આપી શકો છો?
હા સારું ઘણા મોટા ઉદ્યોગિકઓ એના નાના સ્તરની શરઆત વાત કરી હતી મહેનત દૂરદર્શિતા અને આત્મવિશ્વાસથી તેઓ સફળ સુધી પહોંચાય.
હમ આજ કલ મહલાઓ પણ વ્યવસાયમાં ખૂબ આગળ વધ્યો છે.
એકદમ સાચું છે એમ ઘરથી ઉદ્યોગ બી કેટે તેમ જસ ઓનલાઈન સેલિંગ બ્યુટી પાર્લર. હસ્તકલા જેવા ઘણા ક્ષેત્રમાં મહિલાઓ સફળ બની રહ્યા છે. છે.
આથી પરિવારની આમદની એ પણ વધે છે અને મહિલાઓને આત્મનિર્ભર બનાવે છે. છે.
સાચો આત્મનિર્ભર ને આજના યુગની મોટી તાકાત છે.
વલસાડ માં ગ્રાહક સાથે સંબંધ કેટલો મહત્વનો હોય છે.
હમ ખુબ મહત્વ નો ગ્રાહક સંતુષ્ટ હોય તો ફરી આવે છે અને બીજા લોકોને પણ તમારા વ્યવસાય વિશે કહે છે.
હ એટલે નમ્રતા અને સાચી સેવા વ્યવસાયની ચાવી છે.
બિલકુલ મધુવાણી સમય પર સેવા અને ગુણવત્તા યુક્ત ઉત્પાદ વ્યવસાય ને લાંબા સમય સુધી સફળ બનાવે છે.
યુવા પેઢી માટે તમારો શું સંદેશ છે.
સંદેશ એ છે કે નોકરી સાથે સાથે રોજગાર વિશે ઉચાર કરો નાના વ્યવસાયથી પણ મોટી સફળતા મળી શકે છે એમ
ખુબ સુંદર વાત હે વ્યવસાયમાં મહેનત પ્રમાણિકતા અને ધીરજ હોય તો સફલતા જરૂર મળે.
હમ સાચું એક વન મિનિટ
હા ઇન્ટરનેટને કામો આમ નેટવર્ક ઈશુ આવે છે.
આઇ છે. ઓ મતલબ એવી છે
સંદેશ એ છે હા. હા સંદેશ એ છે કે નોકરી સાથે સાથે રોજગાર વિશે પણ કરું નાના વ્યવસ્થાયથી પણ મોટી સફલતા મલી શકે એમ.
મેહેનત પ્રિતમિકતા અને ધીરજ હોય તો સફળતા જરૂર મલી છે.
હમ્મ.
હા કારને કે વ્યવસાયનું રહેશે લોકો ટ્રે પણ વિશ્વાસ નું અને એવા છે.
હમ્મ. આજની ચર્ચા ખૂબ જ્ઞાન વર્ધક રહી.
મને પણ ખુબ આનંદ થયો.
ખુબ આનંદ થયો હેને, હમ્મ.
હમ્મ, સાચું.
જે હું કરુબાર અને વ્યવસાય વિષય પર મારા વિચાર રજૂ કરવા માંગુ ગું છું.
વ્યવસાય કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાને આધાર સ્તંભ છે. વ્યવસા ય દ્વારા વસ્તુ અને સેવા નું ઉત્તાદ થાય સે. રોજગાર મલે છે અને દેશ નો વિકાસ થાય છે. નાનો હોય કે મોટો કેરેક વ્યવસાય સમાજ માટે મહત્વ નો યોગદાન આપે છે.
હા, કોઈ પણ વ્યવસાય ની સફલતા માટે મે હનત, પ્રમાણિકતા, સમય નું અહ યોગ્ય સ્થાપના અને ગ્રાહક પ્રતિ સન્માન જરૂરી છે. ગ્રાહક વ્યવસાય નું રાજા કેહવાય છે, અસ ગ્રાહક સંતુષ્ટ હોય તો વ્યવસાય સતત પરગતિ કરે છે.
આજ કલ યુવા પીઢી નોકરી સાથે સાથે રોજગાર તરફ પણ આગલ વ ધી રહ્યું છે, નાનો સ્ટાર્ટ તે મોટો કંપની સુધી ઘણા યુવાનો પોતાનો વિચારનો વ્યવસાયમાં ભતી ભરતી કરી રહ્યા છે. આ દેશ નો વિકાસ માટે ખુબ સકારાત્મક બાબસ છે.
હા સાચું, મહિલાઓ આપન અહ વ્યવસાય છેત્ર આ ગલ આવે રહી છે, ઘર ગુથ ઉદ્યોગ, બુટિક, ફૂડ બિઝનેસ, હસ્તકલા, ઓનલાઈન સેલિંગ જેવા છેત્રોમાં મહિલાઓત કશ કાર્ય કરી રહી છે. મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે અને પરિ વારની આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે.
સાચું, વ્યવસાયમાં ક્યાર કે નફો થાય છે ક્યારને કે નુકસાન પણ થાય છે, પણ સાચું વ્યવસાય તે જ જે છે કે જે કઠિન પરિસ્ થિમાં પણ ધીરજ રાકે. અનુભવમાંથી શીખી અને આગળ વધતો રેવે.
ઠીક છે હેને, બા બાદ મે બાત કર્યા રર્યા છે.
સારું સે બેન.